હલો. હેલો.
આવે છે, અવાજ.
હા આવે છે, કેમ
છું. પર છે, ને અમે બધા ફ્રેન્ડ સર્કલ મળીને છે, ને આગ્રા જવાનું પલે તો તારે પણ આવું છે, અમારી સાથે આગ્રા.
હા તો હું છે, ને તને સંપૂર્ણ આગ્રા વિશેની સંપૂર્ણ કે જે આગ્ર છે, ને તે લગભગ ત્યા બહ મસ્ત સ્થળ છે કેમ કે અ ત્યાં ઇતિહાસ ની વાત કરી ને તો આગ્રા છે, ને ઉત્તર પ્રદેશ. રાજ્ય નું એક ઐતિહાસિક શહેર છે. તે યમુના નદી કિનારે આવેલું છે, અને. મુગલકાળની ભવ્ય ઈમારતો માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. અને આગ્રા છે ને ભારતના ગોલ્ડન ટ્રાયગન પ્રવાસ પરથીમ આ મહત્વનો ભાગ છે. અને ત્યાંના ઈતિહાસ ની વાત કરું ને તો આગ્રાની સ્થાપના પંદરસો ચાર માં સુલતાન સિકંદર લોધી એ કરી હતી અને સસન પંદરસો છવ્વીસ પછી બાબરે હેને આગ્રા પર ક તો કર્યો હતો અને અકબરે ને આગ્રાને મુઘલ સામ્રાજ્યને રાજ પ્રધાની બનાવે છે શાહજા એ અહીં તાજમહેલ નું નિર્માણ કરાવ્યું અને પછી રાજધાની દિલ્હી ખસેડી લીધી હતી અને તાજમહેલ છે ને તે વિશ્વની શંત અજયબીન નું એક અ અજારબી ગણવામાં આવે છે. તેની સાથે સાથે છે ને હું તને આગ્રાની મા આગ્રામાં જે તાજમહેલ આવેલું છે ને તેની માહિતી આપો ને તો તાજમહેલ છે ને એ ભારતના ઉત્તર પ્રદેશમાં આગ્રા શહેરમાં યમુના નદીના કિનારે આવેલું છે. અને તે છે ને વિશ્વવિખ્યાત સમારકામ છે અને તે પ્રેમનું પ્રતિક પણ માનવામાં આવે છે. અને તે વિશ્વભરમાં જાણીતું છે. તાજમહેલ છે ને તેનું નિર્માણને મુગલ બાદ શજા એ પોતાની પત્ની મમતા જ મહેલ નેની યાદમાં બનાવ્યું હતું તેનું બાંધકામ છે ને ઈસ્વીસન સોળસો બત્રીસ માં શરૂ થયું હતું તાજમહેલ નું મુખ્ય કામ લગભગ સોળ સોળ લીસ સુધીમાં પૂર્ણ થયું જ્યારે સમગ્ર સંપૂર્ણ પણે થવાનું વધુ વર્ષો લાગ્યા તે સંપૂર્ણ સફેદ સંગ્રમ પથ્થરથી બનાવવામાં આવ્યું છે. તાજમહેલ છે ને એમુના નદી કિનારે આવેલ છે. તેની ચારેય બાજુ ઉચ્ચી અને સુંદર મિનાર આવેલી છે અને ઓગણીસો અત્યાસીમાં તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવ્યું અને તે છે ને વિશ્વભરમાં લાખો પ્રવાસીઓ દર વર્ષે તાજમહેલ જોવા આવે છે. અને સવારે અને સાંજે ખાસ કરીને છે ને એ ટાઈમેને સૂર્યપ્રકાશ પ્રમાણે તેનો રંગ પણ બદલાય છે. તાજ મહેલ છે ને વિશ્વનું સૌથી સુંદર સ્થાપત્ય માનું એક સ્થાપત્ય માનવામાં આવે છે. અને જે મમતાજની કપડ છે ને તેનું એક તાજમહેલ ની પાછળની સાઈડ જ છે ને યમુના નદી આવેલી છે. તે પણ ત્યાંથી જોવા મળે છે અને તેની તાજમહેલ ની અંદર છે ને સરસ મજાના એક બગીચ છે તે પણ અનેક ફૂલોથી તેમાં પણ છે તે પણ આપણને જોવા મળે છે. અને સાથે સાથે તાજમહેલ જવાની પણ બઉ મજા આવે તે બઉ મસ્ત આરસ પથ્થર માંથી બનેલું છે. તમને કઈ માહિતી છે આગ્રા અને તાજમહેલ ની?
એ જે માહિતી છે ત્યાં સુધી તમે જે જે વાત કરી કે તે દુનિયાના સાત અજુબામાંથી એક છે તો તેને બે હજાર સાત માં સાત દુનિયાની સાત અજાબીમાં એને સ્થાન મળ્યું હતું અને તાજમેલ વિશે જો વધારે વાત કરું તો આવે છે કે તાજમહેલ ન જયારે બની બની ગયું હતું ત્યારે તેમના કારીગરો કારીગરોને હાથ કાપી નાખવામાં આવ્યા હતા. કેમ કે લોક વાયકા છે કે શાહજા એ તાજમહેલ બનાવનાર કારીગરોના હાથ કાપી નાખ્યા હતા જે તેથી આવી બીજી ઈમારત ના બનાવી શકે પરંતુ ઈ જી ઇતિહાસકારો આ વાતને ખોટી માને છે. વાસ્તવમાં શાહજાહએ કારીગરો સાથે એવો કરાર કર્યો હતો કે તેઓ ભવિષ્યમાં આવી બીજી કોઈ ઈમારતનું નિર્માણ નહી કરે અને બદલામાં શાહજાહ એ તેમને આજીવન એટલું પેન્શલ આપ્યું હતું કે તેમને ફરી કામ કરવાની જરૂર જ ન પડી. હાથ કાપી નાખો એ માત્ર એક રૂઢિ પ્રયોગ રોજગાર બંધ કરાવવા તરીકે વપરાતો હતો અને તેની સામે ખો કાળો તાજ પણ છે જે કાળો તાજ મહેલ નું રહસ્ય છે કે એવું કહેવાય છે કે શાહજહ યમુરા નદીની સામા કિનારે બાગ માટે અસલ તાજમહેલ જેવો જ પણ કાળા આરસ પર પહાડનો તાજમેહેલ બનાવવાની યોજના ધરાવતા હતા પરંતુ તે કામ શરૂ થાય તે પહેલા તેમના પુત્ર ઔરંગ ઔરંગજેબે તેમને કેદ કરી લીધા હતા અને તાજમહેલ ની જો વાત કરું તો ત્યાં અસલી મજાર જે છે એનું રહસ્ય જે કે છે બધા બરા ની અંદર પ્રવાસીઓ જાય છે અને બેગમ મુમતાજ તથા શાહજહાની જે સુંદર કબરો જુએ છે તે માત્ર સ્તિઓય તસવીર છે તેમની અસલી કબર આ મુખ્ય હોલની બરાબર નીચે આવેલી ગુપ્ત ભોયરામાં છે જે સામાન્ય રીતે જાહેર જનતા માટે બંધ રાખવામાં આવે છે લોકો નો મુખ્ કે દરવાજો આશ્ચર્યજનક દ્રષ્ટિભ્રમ જ્યારે તેના તાજમહેલના મુખ્ય પ્રવેશદર રોયલ ગેટ માંથી અંદર પ્રવેશ કરો છો ત્યારે તાજમહેલ તમને ખૂબ નજીક અને વિશાળ દેખાય છે પરંતુ જેમ જેમ તમે તેની તરફ આગળ વધો છો તેમ તેમ તાજમહેલ નાનો થતો અને દૂર જતો અનુભ અનુભવાય છે તાજમહેલના ગેટ પર કોતરાયેલી કુરાનની આયાતોની અક્ષરશૈલી એવી રીતે ડિઝાઇન કરાઈ છે એ તમે નીચે ઉભંગ રહીને જુઓ તું પણ ઉપરના અક્ષરો નીચેના અક્ષ ચારો ઔર સાથે સરખા જ લાગે. અને એક પજ્ઞ દેખાય છે વાસ્તવમાં ઉપર ના અક્ષરો કદમાં મોટા કોટ વેલા છે. જે રક્ષણ કરવામાં આવ્યું છે એના વિશે વાત કરો. કેરી બીજા વિશ્વયુદ્ધ ઓગણીસો બેતાલીસ દરમિયાન તેમજ ઓગણીસો પાસઠ અને ઓગણીસો એકોતર ના ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચે હવાઈ હુમલાથી બનને બચાવવા માટે ભારતીય
તેના ગુંબજ ના હતો જેથી દુશ્મન દેશના પાયલટો આકાશમાંથી તે વાંસનો ઢગલો કે ઝૂંપડી જેવું જ લાગે અને તેમાં નિર્માણ વ ખર્ચો એમાં જે થુંયલો હતો એ સત્તરમી સદીમાં જયારે તાજમહેલ બંધાયો ત્યારે તેનો મૂલ ખર્ચ અંદાજે ત્રણ કરોડ વીસ લાખ રૂપિયા જે આવ્યો હતો આજની તારીખે મૂલ્ય એ ગણી આપ જો તેની ગણતરી કરવામાં આવે તો આ રકમ અંદાજે એક બિલિયન ડોલર અંદાજે આપણે ઈન્ડિયામાં કરન્સી વિશે વાત કરી તો આઠ હજાર થી દસ હજાર કરોડ રૂપિયા નો કરતા પણ વધારે ખર્ચ થઈ ગયો હતો વધારે શું કેવું છે તમારે
બ હા એ તમે જે આ વાત કરી ને કે તે હેને કુરાન શરીફ ની પણ લખેલી આવેલી છે હા એ તમારી એકદમ સાચી વાત છે. કેમ ત સમે હ દીવા ઉપર હને પવિત્ર પુરા શરીર ની ઘણી આયુતો હોય ને સુંદર અરપી કલીિગ્રામ માં લખવામાં આવી છે. અને ખાસ કરીને હું તમને આ જણાવું ને તો તેમાં સૂર્ય યાસનની છત્રીસમી આયોગ લખવામાં આવી છે અને એની સાથે સાથે સુરે અલ ફજની અ ઓગણ એસીમની આયત લખવામાં આવી છે. એની સાથે સૂર્ય અલ્ક મુલ્ક પણ લખવામાં આવી છે. અને એની સાથે સુર અલ્થ ઝુમેર પણ લખવામાં આવે છે. અને એની સાથે સાથે છે ને સુૂર અલ્બ વૈનાન સુર પણ જે અઠ્ઠાણુંમી સુરત છે તે પણ ત્યાં લખવામાં આવી-' છે અને આ સર નોમ મતલબ એવું થાય છે. કે કે શાંતિ પ્રાપ્ત કરવા આત્માને રપ તરફ પાછ કરે અને એની સાથે સાથે જો હું વાત કરું ને તમે મને જેમ વાત કરી પ્રમાણે કે તાજમહેલ જેમાં એન્ટર થાવ તો બાર તરફથીને અંદર જાવ એટલે નાનું દેખાય એ પણ સાચી વાત હ અને તમે જેની વાત કરી હતી કે ત્યાારના કારીગરો એ કામ કરતા હતા ત્યારે તેના હાથ કાપી નાખવામાં આવ્યા હતા. હા એ પણ વાત સાચી છે કે તાજમહેલ નું નિર્માણ છે ઈસ્વીસન સોળસો બત્રીસ સોળસો તે પણ દરમિયાન થયું હતું. પરંતુ તેને બનાવવા માટે છે ને અંદાજે બે બે લાખ થી પણ વધુ કારીગરો ને એ ને ત્યાં કામ કર્યું હતું. અને મુખ્ય ત્યાં જેના કાર્યગર હતા ને તે અહેમદ લહારી નું નામ સૌથી વધુ શીખવામાં આવે છે. અને જે તાજમહેલની ઉંચાઈ છે ને તે લગભગ તોતેર મીટર અને બસો ચાલીસ ફૂટ છે. અને એની સાથે સાથે છે ને તેમના મુખ્ય ભુજનને આ ખરચાર ના જે અ બુબન છો પણ બનાવવામાં આવી છે અંદર શહજા અને મુમતાજ મહેલ ની કબરો આવેલી. જેમ તમે વાત કરી એમ અને તાજમહેલ ની દિવાલ પર હે ને કિંમતી અને અર્ધક તમે? પથ્થરો વડે સુંદર જડિત કામગીરી કરવામાં આવી છે. અને તાજમહેલ છે ભારતનો સૌથી મોું મુલાકાત લેવા તો ઐતિહાસિક દિવસ છે તો સારું આપડે સાથે મળી ને સાંજે આ ચર્ચા કરી છે ઠીક છે બટ
હમ